હેલો હા. મારો અવાજ આવે છે તમને?
હા હા તમારો અવાજ આવે છે મારો અવાજ જાય છે ત્યાં સુધી.
હું તમને કેતી હતી કે આજે આપણે છે ને પરિવાર અને સંબંધો વિષય પર થોડી ચર્ચા કરીએ. તો તમને શું લાગે છે હા અ તમને શું લાગે છે આ વિષય પર.
હા તો આ તો તને ખૂબ જ સારો મુદ્દો પસંદ કર્યો છે. અને પરિવાર અને સંબંધો કારણ કે છે ને આજના સમયમાં પરિવાર અને સંબંધો એ ખૂબ જ જરૂરી મુદ્દો બની ગયો છે અ તમને જે વાત કરી કે પરિવાર અને સંબંધો. તો આજના સમયમાં છે ને શું આપડે જોઈ રહ્યા છે કે કે ભાઈ અને ભાઈ માં ઝઘડો થઈ રહ્યો છે અને માતા પિતા એટ બાળકો તેમની સાથે ઝઘડો થઈ રહ્યો છે તો આજના સમયમાં આ વાત કરવી તો એ ખૂબ જ મહત્વપૂર્ણ થઈ ગયો છે તો તમે જે વાત કરી પરિવાર તો પરિવાર એ આપણા જીવનનો છે ને સૌથી મહત્વનો ભાગ છે માણસ જન્મે છે ત્યારથી તે પરિવારનો સ્નેહ પ્રેમ અને સંસ્કાર થી ઘડાયેલો હોય છે. પરિવાર આપણને જીવન જીવાની શીખ આપે છે. અને સારા ખરા છે ને સમય અમારી સાથે ઉભો રહે છે જય્યારે આપણો સમય ખરાબ હોય છે ત્યારે પરિવાર એ આપણી સાથે હોય છે અને આપ આપણો સાથ આપતો બને છે અને આપણે સાથ આપે છે આ ખુબ જ એટલે કે ખુબ જ મહત્વપૂર્ણ બાબત છે કારણ કે જયારે આપણે એવી કોઈ વિપત સ્થિતિમાં ફસાઈ જઈ છે ત્યારે આપણો સાથ કોઈ નથી આપતું ત્યારે આપ આપણો સાથ પરિવાર આપે છે અને પરિવાર આપણી સાથે ઉભો રહે છે હવે જોઈ લે તો પરિવાર સંબંધો એટલે એકબીજાની સાથે વચ્ચે પ્રેમ સૌથી વધારે છે ને જો હું વાત કરું પરિવારમાં હોવું જોઈએ તો એ હોય છે પ્રેમ એકબીજા સાથે છે મિત્રતા. જો એકબીજા સાથે મિત્રતા હોય તો આપણે બધા સાથે મળીને કોઈ પણ કામ કરી શકીએ છીએ અને કોઈ કોઈ પણ મુસીબત પરિસ્થિતિ થી નીકળી શકીએ છએ જો એકબીજા સાથે પ્રેમ જ ના હોય અને એકબીજાથી બધું બ લડાતા અને ઝઘડાતા હોય તો આપણે કોઈ પણ એવી સ્થિતિ નથી કે જેમાં આપણે બહાર નીકળી શકીએ. કારણ કે આ ખુબ જ જરૂરી બાબત. છે, આપણેે વાત કરીએ ને તો તમે જેમ કીધું કે પરિવારમાં સંબંધો તો સંબંધો એ હંમેશા પ્રેમળ અને મિત મિત્રતા ભર ભર્યા રહેવા જોઈએ, આપણે માતા પિતા જ કેમ નહીં હોય પરંતુ આપણે છે ને તેમની સાથે મિત્ર મિત્રની જેમ રહેવું જોઈએ, એક સાથે મિત્રતા રાખવી જોઈએ તેમની સાથે પ્રેમળ સ્વભાવ રાખવું જોઈએ અને. ભાઈ બહેન એ બધાની સાથે આપણે છે ને પ્રેમ ભર્યો સ્વભાવ રાખવો જોઈએ, આપણા પરિવારમાં ભાઈ, બહેન, માતા, પિતા, દાદા, દાદી એ બધા હોય છે અને તેમની સાથે છે ને રિશતો મજબૂત કરવો એ ખૂબ જ જરૂરી બાબત છે આપણે છે ને ભૂલથી પણ હંમેશા પરિવારને ક્યારેક પણ સાથ નહી છોડવું જોઈએ. જો આપણે પરિવાર નો સાથ છોડી દઈશું તો આપણે એકલા થઈ જશું અને જો આપણે એકલા થઈ જશું તો, આપણે કોઈ પણ એવી પરિસ્થિ નથી જેનાથી આપણે બહાર નીકળી શકીશું એટલા માટે આ આજના સમયમાં તો હું કહું છું કે ખુબ જ જરૂરી છે, પરિવાર હોવો કારણ કે લોકોમાં સંસ્કારોની કમી આવી રહી છે અને સંસ્કારો એ પરિવાર આપે છે આજેના સમયમાં. પરિવાર એ છે ને પરિવાર સંસ્કાર આપે છે એટલા માટે આજ ને પરિવાર હોવો એ ખૂબ જ જરૂરી છે. તમા હું પૂછું છું તમે એના વિષય પર શું કહો છો?
હા તમારી વાત પણ એકદમ બરાબર જ છે જો હું પરિવાર વિષય પર મારી રીતના જો મંતવ્ય આપું તો હું તો કહું કે પરિવાર એટલે માતા, પિતા, દાદા, દાદી, નાના, નાની અ પછી વાત કરીએ તો કાકા, કાકી, ફૂઆ, મામા, મામી, મામા, માસા, માસી એટલે ઘણા બધા પરિવાર એટલે સંબંધોનો એક ઝાડ એવું આપણે કહી શકાય, કે જેમાં આપણે બધા સંકળાયેલા છે અને એનાથી આપણે જેટલું પણ દૂર જવાનો પ્રયત્ન કરીશું તો આપણે જઈ શકશું નહીં. એટલે એમાં પણ આપણે વાત કરીએ તો ફેમિલીમાં સંયુક્ત કુટુંબ એ સુખી કુટુંબ કહેવામાં આવે છે, એટલે કે સંયુક્ત કુટુંબ હોય ત્યાં ત્યાં જ વધારે પડતા માણસો હોય છે એટલે સુખી હોય છે. ઘણા બધા લોકો સાથે આપને સંબંધ સંબંધો આપણા જળવાઈ રહે છે પછી આપને મોટું કુટુંબ હોય તો આપણને લોકોની પરખ માણસ કેવા છે તેની પરખ કરતા આવડતા હોય છે. આપણને ખબર છે કે આ સંબંધમાં આ માણસ જરાક ખરાબ છે પણ તે પણ આપણે એની સાથે રહીએ છીએ કારણ કે એ આપણી ફેમિલી આપણું પરિવાર છે તે એટલે આપણે પરિવારના ઘણા સદસ્યોને એકદમ નશે ન કહીએ ને તો એકદમ સારી રીતના ઓળખતા હોઈએ છે એટલે પરિવાર એટલે પ્રેમ અને લાગણીનો એક ચડ છે એવું કહી શકાય તમને શું લાગે છે
હા તમે જે વાત કરી હું એને માનું છું કે તમે જે વાત કરી કે ઘરમાં આટલા બધા સંયુક્ત કુટુંબ હોય ને સંયુક્ત કુટુંબ હોવું આજકાલ તે ખુબ જ જરૂરી છે જો આપણે સંયુક્ત રીતે રહીએ તો હું એવું કહું છું કે આજના મોંઘવારીના સમમાં સંયુક્ત કુટુંબ હોવું તો એ તો ખુબ જ જરૂરી છે જો આપણે જોઈએ તો કાકા કાકી બધા જો આપણે સાથે રહેતા હોઈએ સંયુક્ત કુટુંબમાં અને દાદા ને દાદી બધા સાથે રહેતા હોઈએ તો છે ને આપણે કોઈ ઘરનો ખર્ચ ચલાવી લે તો કોઈ બહાર નું કરી દે કોઈ બહાર ન કરે તો કોઈ ઘરનું કરી દે એટલે સાથે મળીને જયારે કામ થતું હોય ને તો હું કહું છું એ ઘર સુખી છે અને જ્યાં એકલું એકલું કામ થાય છે તો આજના સમયમાં મોંઘવારીને તો હું એવું નથી માનતી કે આપણને છે ને અલગ અલગ રહેવું જોઈએ એકલ કુટુંબ એવું નહીિ સંયુક્ત કુટુંબ રહેવું એ ખુબ જ આજકાલના સમય તો ખુબ જ જરૂરી છે અને સંયુક્ત કુટુંબ છો ને તો હું કહું છું કે એમાં પણ મિત્રતા હોય એકબીજાને સાથે અને પ્રેમ સ્વભાવ રહેવું ઈશા ભાવ નથી રહેવું જોઈએ કે ઈશા ભાવ ઈશા ભાવ હોય તો એવું હું માનું છું કે કદાચ તે સંયુક્ત કુટુંબ તો હોય પરંતુ તેમાં સંબંધ તો સારા નહીં હોય શકે એવું પણ બની શકે છે આજના સમયમાં ટેકનોલોજી અને વ્યવસ્થિત જીવન શૈલીમાં આપડે જોઈ જ રહ્યા છે કે લોકોનું જીવન કેવું થઈ ગયું છે હું વાત કરી લેમ તો જેમ કે ટેકનોલોજી ની હું વાત કરી તો મોબાઈલ ફોન ને ગેમ ું જવાનું આવે લોકો એ પરિવાર થી ધીમે ધીમે દૂર જઈ રહ્યા છે આપડે જોઈએ છે કે એક જ કુટુંબમાં રહેતા વ્યક્તિઓ એકબીજાની સાથે જ બેસેલા હોય છે પરંતુ એકબીજાની સાથે વાતો નથી કરતા એ ફોનમાં જોયા કરે છે અને મોબાઈલમાં જોઈને રીલ ્રોલ કર્યા કર કા તો કા તો આપણે જોઈએ છેએ તો તે લોકો ઇન્સ્ટાગ્રામમાં કે વોટ્સએપ પર વાતો કરતા હોય પરંતુ સામેથી વાત કરવામાં નહી વાત કરતા હોય તો એ લોકો આજની જે જનરેશન છે તે ધીરે ધીરે પરિવાર થી છે ને દૂર રહી છે પહેલાના સમયમાં જે લોકો હતા તો એ લોકો છે ને સાથે મળીને બેસતા અને સાથે મળીને બેસતા અને વાતો કરતા ત્યારે તે લોકોની અંદર સંસ્કારોનુંું સિચન થતું અને સંસ્કારો ન વધારો થ જયારે આપણે માતા, પિતા, દાદા, દાદી સાથે બેસીએ છીએ. સાથે મળીને વાતો કરીએ છીએ. ત્યારે આપણને ખબર પડે છે કે સમાજ એ એમાં એ કયા કયા કયા કયા મનોભાવનાઓ રહે છે. અને કઈ કઈ એવી અં એટલે કે આપણને ખબર પડે છે કે, એ આપણને સંસ્કારોને સિચન કરે છે. અમને અને આપણને જીવન જીવાની રીતો આપે છે. આજના સમયમાં એવું જોવા મળતું નથી. આજના સમયમાં તો આપણેે જોઈએ તો પરિવારથી બાળકોને દૂર કરી દેવામાં આવે છે. અને કા તો એને ભણવા માટે હોસ્ટેલ મુકી દેવામાં આવે છે. હું એવું માનું છું કે બાળકોને પોતાના માતા પિતાની સાથે રહેવું જોઈએ. જયારે તે પોતાના દાદી, દાદા સાથે રહે છે. માતા પિતાની સાથે રહે છે. ત્યારે બાળકોમાં પરી સંસ્કાર નું સિચન થાય છે. તેમની અંદર હ્મ સમાજ પ્રત્યેની ભાવના, દેશ પ્રત્યેની ભાવના નું ઉત્પન્ન થાય છે. કા તો આપણે બાળકને બહાર ભણવા માટે મોકલી દઈએ છીએ. હું એવું નથી કહેતી કે નહી મોકલવું જોઈએ. પણ, હું એ માનું છું કે, જયારે આપળે એવું બધું કરી રહ્યા છે, તો એના સન્સ કાર નાખવું એ આજના સમયમાં ખુબ જ જરૂરી છે. તો તમે એ વિશે શું કહો છો?
તમારી વાત એકદમ બરાબર જ છે કે, પરિવાર આપણે પરિવારની જો વાત કરીએ તો કહી શકાય કે અટક જેને ઘણી છેલનું નામ અથવા કુટુંબનું નામ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે ઘણા બધા આ પળે વાત કરીએ તો સ્કૂલોમાં કોલેજોમાં અ બીજી જગ્યાએ પણ આપણે જઈએ ને તો, પરિવારમાં દરેક વ્યક્તિના નામ તો અલગ અલગ જ હોય છે. પણ, એક વસ્તુ કોમન હોય છે. એમની સરનેમ, અટક તો એ અટકથી પરિવારની ઓળખ પ્રતિષ્ઠા, માન અને સમ્માન જોડાયેલું હોય છે. એવું મને લાગે છે. એટલે આ સરનેમ આ પરિવારના વ્યક્તિ ઘણા સારા હોય છે એટલે પરિવારની બી પણ પો તેમના અટકને લઈને ઘણી પ્રતિષ્ઠા સમાજમાં જળવાતી હોય છે. અને કહીએ તો પરિવારે અનેક પરિવારના જે અનેક સંબંધો છે. જે આપણને તમે કીધું તે પ્રમાણે જીવન જીવવાની કળા શીખવે છે. અ ભવિષ્યમાં કેવી રીતના આર્થિક રીતે સદ્ધર થવાનું અને અ જે અણધાર્યા બનાવો બનતા હોય છે જીવનમાં. અને તેનો સામનો કેવી રીતના કરવાનો અને તેના તે વિષયમાં જે તરત જ ઇમિજિએટલી જે નિર્ણયો લેવાના હોય છે, એ નિર્ણયો કઈ રીતના લેવાના એ વિશે પણ આપણને પરિવાર ઘણું બધું શીખવતું હોય છે. તો આ રીતે આપણે જોઈએ તો પરિવાર એ ઘણું મહત્ત્વનું છે. અ અને પરિવારમાં આપણે વાત કરીએ તો ઘણા બધા સંબંધો હોય છે. તેથી આપણે આપણા જે આપણી ભારતીય સંસ્ કૃતિ છે. એ આ વિષય પર ઘણી ભાગ્યશાળી છે. એવું મને લાગે છે. અને આ જ રીતે આજે પરિવાર અને સંબંધો વિષય પર ઘણી બધી વાતો તમારી સાથે કરી અને મને ઘણું બધું જાણવા પણ મળ્યું. તો, આ બધી જાણકારી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર.
મને પણ તમારી સાથે વાતો કરીને ખુબ જ સારું લાયગું અને ઘણી બધી જાણકારી મળી. ચાલો આપડે મળીશું બીજે ક્યા દિવસે.
બાય. થેન્ક યુ.